આ રહ્યો.
શું મિત્ર મારો અવાજ આવી રહ્યો છે?
અવાજ આવી રહ્યો.
જમી લીધું મિત્ર?
હા મિત્ર જમવાનું થઇ ગયુ છે.
હા તો તમે અત્યારે શું કરી રહ્યા છો?
આમ તો કશું નય હવે હ ફ્રીજ છું બેસી રહ્યો બેસી રહેલો છું પેટ
હા તો મિત્ર ફ્રી હોય તો આપડે થોડું વુદ્રાશ્રમ વિશે અ ચર્ચા કરીએ?
હા મિત્ર ચોક્કસ
હું કાલે હું એક જગ્યા એ ગયો હતો ત્યારે મારું મગજમાં એજ ચાલ્યા કરે છે. પાયા વુદ્ધાશ્રમ વિશે તારું શું વિચારવું છે? આપણે ઉપર ઉપરથી જે જોઈએ છીએ ને એવું અસલ કહાની એનાથી બહુ અલગ અને ઊંન ડી છે જો ભાઈ મને પેલા એમ હતું કે બધા વૃદ્ધાશ્રમ સરખા જ હોય પણ આ તો કાલે ખબર પડે કે આમાંય અલગ અલગ પ્રકાર છે. એક તો એવા આ આશ્રમ હોય જે સાઉ ફ્રી હોય. જે ટ્રસ્ટ ને દાન પર ચાલે છે. ત્યાં એવા માં-બાપ રહે છે જે બિચારા સાવ નિર્ધાર હોય અથવા તો તેમનો કોઈ આધાર ના હોય કા તો એમના છોકરાઓ એમને કાઢી મૂક્યા છે. બીજા એવા હોય જ્યાં પેન્શનમાંથી કે છોકરાઓ દર મહિને દસ પંદર હજાર રૂપિયા આપે એટલે વડીલોને સારી સુવિધા મળે. અને તને નવાઈ લાગશે. અત્યારે તો મોટા શેહરોમાં કરોડો રૂપિયાના લક્ઝરી સિનિયર સિટીઝન હોમ્સ બની ગયા છે. જ્યાં થિયેટર, ગાર્ડન અને ફાઇવ સ્ટાર જેવી પણ સગવડ હોય છે. જેમના દી દીકરા કે દીકરી અમેરિકા, લંડન એવા બધાય દેશોમાં હોય અથવા એવા બધા દેશોમાં સેટલ થઈ ગયા હોય અને વડીલો પાસે ખૂબ જ પૈસા હોય. એ લોકો એકલતાથી કંટાળીને મ અ મરી જવા કરતા ત્યાં રહેવા જાય છે. પણયાર, વિચારવા જેવી વાત તો એ છે કે કોઈ પણ મા બાપ હોશે હોશે પોતાનું ઘર તો નથી જ છોડી શકતા. એની પાછળ બહુ મોટી મજબૂરીઓ હોય છે. પહલું કારણ તો જનરેશન ગેપ. આજના જુવાનીઓની લાઈફ સ્ટાઈલ બો અલગ થઈ ગઈ છે. વડીલોના વિચારો જુદા હોય છે. ઘરમાં રોજ શાક કેમ બનાવ આવું બનાવ્યું. પછી એમ કરીને ઝગડા પણ ઘણા બધા એવા થતા હોય છે. કે ટી વી કેમ મોટેથી ચાલુ કરી? એવી નાની નાની વા તોમાં કય કજીયા થાય છે અથવા તો ઝઘડા થતા હોય છે. રોધની કચ કચથી કંટાળીને વડીલો શાંતિ ગોતવા ત્યાં વઈ જાય છે. અને બીજું કારણ તો આમ તો કહું તો એ કારણ છે મોંઘવારીનું. અને નારા કરસ શહેરોમાં બે રૂમ ના ફ્લેટમાં દીકરો અને તેની પત્ની રહેતા હોય છેઅને એમના છોકરા રહે. વડીલો માટે તો જગ્યા જ બચતી નથી અને આખું ઘર કમાવા દોડતું હોય છે. એટલે પાછળ વડીલો આખો દી એકલા રૂમમાં શું કરે? અને સાંભળ, સૌથી તને મેન વાત કવું તો અમુ ક અ છોકરા એ તો એવા છે કે જે એ માઁ બાપ ની જમીન મકાન પોતાના નામે કરાવી લે છે. અને પછી માઁ બાપ, માઁ બાપ એમના માટે નકામા થઈ જાય. એટલે એ એમને આશ્રમનો રસ્તો બતાવી દે છે. આ સમાધી મોટામાં મોટી કહાણી સચાય છે. ત્યાં આશ્રમમાં વડીલોને સમયસર ગરમ રોટલી અને દવા તો મળી જ જાય છે. ત્યાં તેમને ખાવાનું પણ સુવિધા સારી હોય છે. પોતાના પોતાની ઉંમરના મિત્રો પણ મળી જતા હોય છે. પણ ગમે એટલી સગવડ હોય ને ભાઈ પણ ઘર એજ એ પર ઘર જ કહેવાય. દિવાળી કે રક્ષાબંધન, આ બધા તેહવારો માં જ્યારે બીજાના છોકરાઓ મળવા આવે અને ત્યારે જેમના કોઈ ના હોય એ વડીલો આખો દિવસ, દરવાજા કે ઘેર સામું જોઈને આ સુ ઉસારે છે. એ દ્રશ્ય અ આપણાથી તો જોવાય પણ નહીં. સાચું કહું તો મને તો એમ થાય છે કે આખો આનો કઈક વચલો રસ્તો હોવો જોઈએ. જેમ નાના છોકરાઓ માટે પ્લે હાઉસ હોય ને એવા વડીલો માટે વ ડે કેર સેન્ટર, એવું કઈક હોવું જોઈએ. સવારે છોક રાઓ નોકરી જાય ત્યારે વડીલોને ત્યાં મૂકી આવે. ત્યાં વડીલો આખો દિવસ એમના મિત્રો સાથે ભજન કીર્તન કરે, અથવા તો કોઈ રમે પત્તા રમે અને સાંજે અ પાછા પોતાના ઘરે દીકરાઓ પાસે આવી જાય. આનાથી ઘર પણ ન તૂટે અને વડીલો પણ એકલા ના પડે. આપણે થોડી સહનશીલ સહનશીલ તા રાખવી પડશે ભાઈ. વડીલો ઘરનું છાપરું છે. જો એ જટી જશે તો જિંદગીના તડકા, વરસાદ સહન કરવા ખુબ જ આમ અકરા પડી જશે. અને સાંબળ ભાઈ, હજુ એક અંદર ની વાત કહું ને તો આ વૃદ્ધાશ્રમાં રેહતા વડીલોના મન ની વ્ય થા તું સમજ. જયારે કોઈ વડીલ ને પૂછવામાં આવે કે અહી તહી કેવું લાગે છે. ત્યારે મોટા ભાગે એ લોકો દુનિયાની સામે પોતાના જ સંતાનો નો વાંક નથી કાઢતા. એ લોકો એમ જ કેહે છે. કે ના ભાઈ મારા દીકરા વ‌ઉ તો સારા છે. પણ હું મારી મરજીથી અહી શાંતિથી ભક્તિ કરવા આવ્યો છું. વિચાર તો કર જે છોકરાઓને એમને કાઢી મૂક્યા છે. એની આબરૂ સમાજમાં ન જાય એટલે એ મા બાપ ત્યાં આશ્રમમાં બેસીને પણ ખોટું બોલે છે. આ આપડા વડીલોનું કાળજુ છે. અને આ આ બીજા દુનિયા ના લોકો કેવું કેહેવાય કે તેઓને ઘરે રાખતા નથી અને વૃદ્ધાશ્રમાં મોકલી દે છે. એવું ના કરવું જોઈએ પેલા તો સંયુક્ત કુટુંબ હતું એટલે કે આપણે આખું ઘર પરિવાર સાથે રહેતા હતા પરંતુ અત્યારે તો જમાનો જ એવો થઈ ગયો છે. એટલે અ જે વડીલો હોય આપણા તો તેમને ઘરે કોઈ રાખવા તૈયાર નથી હોતું અથવા તો છોકરાના લગ્ન થતા તેની અ વાઈફ સાથે એ રહે છે. અથવા તો તેમના છોકરાઓ સાથે રહે છે. પછી હ એમ એમના માતા પિતા સાથે એમને રહેવું પણ ગમતું નથી એટલા માટે તે વૃદ્ધ આશ્રમ મૂકી આવે છે. આ તો મિત્ર તારું શું માનવું છે. આમાં તારે કઈ કેહેવું છે.
હા મિત્રો તમે ખુબ જ સારો એવો ટોપિક લીધો છે. આજનો જે વૃદ્ધા આશ્રમ છે. તો હું પણ એના વિશે થોડું ઘણું કેવા માંગીશ કે જે. મા બાપે પોતાના બાળકને પેટે. પાટા બાંધીને મોટા કર્યું જેને પોતાના સપનાઓના. બલિદાન આપીને બાળકનું ભવિષ્ય બનાવ્યું. પોતાના લોહી પરસેવાથી ઘર સીંચી. એજ મા બાપને જયારે જિંદગીના છેલ્લા પડાવ પર પોતાના જ ઘરમાં. જગ્યા ન મળે અને તેમને વૃદ્ધાશ્રમ ના. ચાર દિવાલો વચ્ચે આશરો લેવો પડે. તેનાથી મોટું દુઃખ આ દુનિયામાં બીજું. કશું હોય જ ના સકે. આપણા ભારત દેશની સંસ્કૃતિમાં વડીલોને. દેવતુલ્ય માનવામાં આવ્યું છે. આપણે ત્યાં કહેવા જ છે કે ઘરડા. ગાંડાવાડ. એટલે કે ઘરના વડીલો નો અનુભવ આખા ઘરને સાચી દિશા બતાવે.
હ.
પણ આજના આધુનિક અને ભાગદોડ ભરેલા યુગમાં આપણે. ક્યાંક આપણા આ સંસ્કારો ભૂલી રયા છી. આજે લોકો પાસે પૈસા છે મોટા બંગલા છે. મોટી ગાડીઓ છે પણ પોતાના ઘરડા મા બાપ માટે. થોડો સમય કે પ્રેમ નથી. મારું ઘર મારી પ્રઇવેસી અને.
તમારો ને મારો વિચાર નથી મળતો જેવા નાના નાના બહાના હેઠળ આજના લોકો. અ બાળકો પોતાના વૃદ્ધ મા બાપને એક બાજુ ધકેલી દે છે. પરિણામ એ આવે છે કે જે ઉંમરે મા બાપને પોતાના સંતાનો. અને પૌત્ર પૌત્રીઓના પ્રેમની જરૂર હોય. તે ઉંમરે તેમને અ એકલ વાયુ. પણ ભ ભોગવવું પડે છે. ઘણા લોકો કહે છે કે સાહેબ વૃદ્ધાશ્રમમાં બધી સુવિધા તો હોય જ. સમયસર જમવાનું સમયસર દવાઓ અને રહેવા માટે સારું પણ તમે મને કહો શું માત્ર એર કન્ડીિશનર રૂમ અને સમયસર મળતી દવાઓ જિંદગી જીવવા માટે કાપી છેેક કરી જે મા બાપ ને આખો. દરવાજે ટક્કોરો વાગવાની રાહ જોતી હોય. કે મારો દીકરો કે દીકરી મને મળવા આવશે તે આંખોમાં છુપાયેલો દુઃખ. કોઈ મેડિકલ સુવિધા દૂર કરી શકતી નથી. વૃદ્ધાશ્રમ માં રહેતા અ વડીલો પાસે બધું જ હોય છે માત્ર. એક જ પોતાનું પણું નથી હોતું. તેમનું એકલ વાયુ પણુ એ. આજના સમાજ પર એક બહુ મોટો સવાલ છે. હવે પ્રશ્ન એ થાય કે આ પરિસ્થિતિ કેમ ઉભી થઈ. એમાં વાત કરીએ તો આપણે પેઢીગત અંતર. નવી પેઢી અને જૂની પેઢી ના વિચારોમાં તફાવત હોઈ શકે પણ. એનો અર્થ એ નથી કે આપણે તેમને છોડી દે. બીજો છે ભૌતિક વર્ગ. આપણે પૈસા અને સફળતા પાછળ એટલા આંધળા થઈ ગયા જ઼ીએ કે. જેણે આપણને ચાલતા શીખવ્યું તેમનો જ હાથ પકડવાનો. બદલે આપણે છોડી દેતા હોય. તો મિત્ર અ અંતે હું. એટલું જ કહીશ કે વૃદ્ધાશ્રમ હોવા એ સમાજની પ્રગતિ નથી પણ આપણી નૈતિક નિષ્ઠા. નિષ્ફળતા છે સાચો. વૃદ્ધાશ્રમ એજ કહેવાય જે ખાલી પડે. તો મિત્ર હું બસ આટલું જ કેહેવા માંગુ છું.
હા મિત્ર તમે પણ ખુબજ સરસ વાત કરી. આપણને મા બાપ એટલા જ મોટા કરતા હોય જયારે ઈએ અ ખરડા થાય ત્યારે આપણે એમનો ટેકો બની શકીએ પરંતુ. આજના જમાનામાં તો એવું થઈ ગયું છે કે હવે જે છોકરા હોય. તે તેમના પુત્ર પુત્રી. એ કોઈ એમને રાખવા તૈયાર નથી હોતા અને મારું તો એવું કેવું છે કે. જો ઘરાડા જે વડીલો હોય. આપણા મા બાપ એમને એકલતા અનુભવવાતી હોય તો તેમના માટે અલગ પ્લેસ ખોલવું જોઈએ. જેમ કે તે આખો દિવસ કંટાળોજનક ના અનુભવે અને તેમને ફરવા. કે ર રમત જેવી. પતા રમાય એ થોડી મિત્રો સાથે બેઠક થઈને તી તેવું આનંદ માણી શકે બસ મિત્ર મારુ તો આજ કેવું છે કોને. સંયુક્ત સાથેજ રહેવું જોઈએ વૃદ્ધાશ્રમમાં મોકલવા. એ ખુબજ છે હા તો મિત્ર બસ હું અહિયા મારો ટોપિક પૂરો કરું છું તો આપણે વિરામ લઈએ.
હા મિત્રો.